હા બોલો શું કરો છો? મસ્ત. મજામાં તમે બતાવો?
બસ હું પણ મજામાં જ છું પરંતુઆ મને યાદ આવ્યું કે આપડે કેટલા ટાઈમ થી મળ્યા નથી, તો ક્યારેક આપડે મળવાનો પ્રોગ્રામ કરીએ શું કેવું?
હા એ પણ જો હા કાલ આપડે ઘણો બધો સમય થઈ ગયો આપડે રહીએ છીએ પણ દૂર, તેના કારણે દરરોજ તો ભેગું થવું મુશ્કેલી જ છે, કોઈક દિવસ ટાઈમ નીકળીને ભેગું થવું જોઈએ.
તો આપડે ક્યારેક ભેગા થઈને આપડે ક્યારેક ભેગા થઈને નક્કી કરીયે કયાક ફરવા બરવા જવાનું, તો જેનાથી આપણને મજા આવે, અને આપડે સાથે ટાઈમ પણ વિતાવી શકીએ અને આનંદ પણ મેળવી શકીએ. કીએ અને ઘણી બધી નવી યાદો પણ ભેગી કરી શકીએ, ફરવા જઈએ તો.
હા જરૂર હા આપ આપણે લગભગ કાલે હું ફ્રીજ છું તમે પણ ફ્રી હોય તો આપડે ભેગા પણ થઈએ ને, આયોજન પણ કરીએ ત્યારે ઘણા સમય થી ફરવા ક્યાંય જયા જ નથી. અને એક વાત એ છે કે મિત્રો સાથે ફરવા જઈએ, તો એ પળો પણ યાદગાર બની જાય છે.
હા એટલે જ ને તમને કેવી જગ્યાએ ફરવા જવાનું પસંદ છે, જેમ કે કુદરતી જઅ જગ્યાએ કા પછી આવી રીતે આપડે સફેદ રણ છે કા પછી સાપુતારા, સે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રીતે કઈ જગ્યા ઉપર તમને જવું પસંદ છે.
મને તો આ જે કુદરતી જગ્યાઓ જાણ કે પર્વતીય વિસ્તાર વગેરે ઝરણાઓ જ્યાં વરસતા હોય ને, એવા વિસ્તારોમાં જવાની ખુબ મજા આવે, અને અત્યારે જો ચોમાસું આવી જ રહ્યું છે તેના કારણે એવા વિસ્તારોમાં જઈએ ને તો એકદમ મસ્ત આપણને ફીલ થાય. કે વાતાવરણ એટલું મસ્ત હોય ને.
પરંતુ મને લાગે છે ત હું સુધી ચોમાસા પછી જઈએ તો એવું મજા આવે કારણ કે, હવે જો અત્યારે ગરમીના કારણે બધા ઝરણા જે ચાલુ હોય એ પણ બંધ થઈ ગયું હોય એના કારણે અત્યારે તો બધું કોરું કોરું થઈ ગયું હો કોઈ એવું દ્રશ્ય જોવા ના મળે પણ એના આનંદ નો અનુભવ એટલો બધો ના થાય થ કી જવા.
હા હા અત્યારે તો ન જવાય, તેના માટે આપણે લગભગ ત્રણ ચાર મહિના રાહ જોવી પડે, તેના પછી જે આયોજન કરીએ ને તો ચાલે, અત્યારે લગભગ ઉનાળામાં તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જોવા જઈએ તો ચાલે.
તો આપડે શું કેવાય આપડે પંદર વીસ દિવસ રહીને હજી જવાનું વિચારીએને આપડે પ્લાન કરીએને તો પંદર વીસ દિવસ રહીને કર કરીએે, તો એનાથી શું થશે કે આપડે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે કહો છો તો ત્યાં ફરી એ બાજુ આપડે બધું ઈલાકા ફરી શકીએ જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીએે પેલા, એના પછી આપડે સાપુતારા જે કુદરતી જગ્યા છે અને હિલ સ્ટેશન છે, એટલે એનામાં આનંદ મળી પછી આ બાજુ અથાપી વંડરલેન્ડ છે, વડોદરામાં તો ત્યાં પણ આપડે જઈ શકીયએ અથાપી વંડરલેન્ડમાં શું છે કે એમાં ફરવાનું જ છે એક પ્રકારનું પેલા તમે સવારે બાર ટિકિટ લઈ લે એક વાર ની, અને ટિકિટ લઈ લઈ લીધા પછી તમને અંદર લઇટ શોમાં એમાં તમે બેસી શકો કે પછી એમનેમ ફરવું હોય તો એમનેમ પણ ફરી શકો, પછી રાત્રે શો પણ હોય છે વાત આપી વંડરલેન્ડમાં, તો ઈ લઇટિંગ શો હોય છે પછી ડીઝની લેન્ડર્ક કેવું હોય તો તમે પેલો શું કે તારક મહેતામાં તમે જોયું જશે ડિજનીલેન્ડ, એમાં કેવું હોય એવી રીતે છે. એવી રીતે જ છે આ ત તપી વંડરલેન્ડમાં પણ, તમે ગાઈડ બે તો ન એ હા, પરંતુ આમાં પેલી વાર એક વાર ટિકિટ આપવા નઈ રે પછી તમારે અંદર કોઈ પણ તમે ટિકિટ જ ચુકવવા ના રહે તમે મફતમાં બેસી શકો છો.
ત્યાં બધા જે પણ શો વગેરે હોય ત્યા આપણે ફ્રીમાં જોઈ પણ શકીએ એવું એમ.
હા એવું જ, ત્યાંના શો ને એ બધું આપણે ફ્રીમાં પણ જોઈ શકીએ મતલબ ફ્રીમાં ના હોય પરંતુ આગળ જે એક ટિકિટ લીધી ને આપણે, એ ટિકિટમાં જ આવી જે એ ટિકિટ પર પર્સન કાક આઠસોથી નવસો રૂપિયાની એક ટિકિટ હોય. પર પર્સન પછી તમે આખો દિવસ ત્યાં ફરી શકો અને સાંજે તમે રાતે આઠ વાગ્યાનો શો હોય તો આઠ વાગ્યાનો શો પતી જાય એના પછી નવ વાગે એ તમને બાર નીકળવા કે ત્યારે આપડે બહાર નીકળવાનું થાય છે આમ આખો દિવસ આપડે એક જ જગ્યા ઉપર નીકળી જાય.
હા સારું પ્રોગ્રામ છે તેમાં મજા પણ આવેને ઘણી બધું જે જોવાનું હોય તેના કારણે સારું અનુભવ થાય ફિલિંગ બધું
હા એટલે જ અને પછી સાપુતારા પર ફરીએ સાપુતારામાં પણ એવું છે કુદરતી દ્રશ્યો છે એને બધું છે મતલબ જોવાની મજા આવે હિલ સ્ટેશન છે એટલે સન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ અને સન પ્લસ પોઈન્ટ બે પોઈન્ટ જોવાને પણ મજા આવે ખુબ જ સવારના ટાઈમે સાંજના ટાઈમે
હા હા હા ત્યાં તો તો જવાની જરૂર લાગે મને કારણ કે મને તેવા વિસ્તારોમાં ફરવાની ખુબ મજા આવે છે. જ્યાં સનરાઈઝ અને સન વગેરે પણ થતું હોયને હા
કે એનો કોઈ શોખ છે ફોટોસ પાડવાના પિક્ચર્સ લેવાના કેવો કોઈ
હા હા છે ને મને
તો તો પરે ધ્યાન રાખવું પડે કે ફરવા જાય ને તો ખાલી ફોટા જ પાડ પાડ કરે છે ફરતા નથી એના કારણેને આપડે જે નક્કી કર્યુંને ફરવાનું એટલું ફરી પણ શકતા નથી આખો જે આપડે એક ડે વન ડે પિકનિક કરીએ તો એમાં જે નક્કી કર્યું હોય તો એ ફરી પણ ના શકાય કારણ કે લોકો હવે ફોટા જ પાડ પાડ કરે તો ફોનમાં ફોનમાં રે એના કારણે કારણ એ ને લોકોનું ફરવાનું ઓછું થાય અને ફોન સાથે ટાઈમિંગ વધારે વિતાવે એનાથી બીજા પણ હેરાન થઈ જાય તમને એટલા માટે કહું છું કે તમને એટલો બધો તો શોખ નથી ને ફોટો પાડવાનો
ના એટલો બધો નહીિ પણ જે મને કદાચ કોઈ દ્રશ્ય સારું લાગે તો હું ફોટા પાડુ છું બાકી તો હું મારા પણ ફોટા નહી પાડતો કોઈ દિવસ કારણ કે એટલો બધો પણ મને શોખ નથી એમ
હા તો તમે મારા જેમ જ મારે પણ એવું જ છે મારા ફોનમાં મારો હમણાં એક જગ્યાએ મારે ફોટો જમા કરાવવાનો હતો સિંગલમાં હું એટલો પો ને એવો ફોટો તો મારા આખા ફોનમાં એવો ફોટો ના મળ્યો તો પછી મેં મારા મમ્મી ના ફોનને મમ્મી ને ફોન કર્યો ને પછી મારા મમ્મી એના ફોનમાંથીને મૂક્યો એક ફોટો એમને પણ માંડ માંડ ઉધી ને એક ફોટો મૂક્યો બોલો મા મારા ફોનમાં તો નતા જ પરંતુ મારા મમ્મી ના ફોનમાં ફોટા નતા મારા
હ મારે પણ એવું કે હું મારા ફોટા કંઈ ક્યારેય પાડતો જ નથી મને એ બલું એટલું બધું પસંદ નથી મારા પર્સનલ મોબાઈલમાં પણ મારા ફોટા લગભગ દસથી વધારે પણ નહીં હોય એ પણ જો ફેમિલી સાથે પડાયેલા છે સિંગલમા તો એક પણ નહીં હોય.
હા એટલે જ મારે પણ જે ફોટા હતા ને મારા ફોન એ મારી ફેમિલી સાથે જ હતા કારણ કે મારા એટલા ફોટા પાડવા મને પસંદ જ નથી કોઈ ગ્રુપ ફોટો હોય તો જ મજા આવે ફોટા પાડવાની નહિતોર એમને મજા ના આવે એટલા માટે
પછી તમે કચ્છના રણમાં ફરવા ગયેલા છો સફેદ રણમાં
ના હમણાં તો કચ્છના રણમાં તો નથી રહ્યો તે વિસ્તાર પણ સારો છે મારો મિત્ર એ કહેતો હતો કે ત્યાં એકદમ મીઠું જ પડ્યું છે તેના કારણે બધું વાઈટ વાઈટ સફેદ સફેદ દેખાય છે આપણને
હા તો હા તો તમારે જો કચ્છના રણમાં જવાની ઈચ્છા હોય ને તો તમે હેને જાન્યુઆરી મહિનામાં જજો જેનાથી એ ને તમે એ ટાઈમે રણોત્સવ ચાલુ હોય છે તો એના કારણે તમે ટેન્ટમાં જઈ શકો છો અને ત્યાં કચ્છના રણમાં જ એટલી બધી સજાવટ કરીને અલગ અલગ બનાયલું હોય છે બધું કે તમને મજા આવી જાય છે ત્યાં ટાઈમ કાઢવાની ઓમ તમે જશો ને જો ચાલુ દિવસમાં રેગ્યુલર ડેઝમાં તો તમને ખાલી સફેદ રણ જ જોવા મળે નહીતર ઓમ આવી રીતે જયારે રણોત્સવમાં જઈએ ને તો આપણને ઊંટની સવારીને એવું બધું પણ જોવા મળે કરવા મળે ઓમ પછી જે વરસાદના કારણે પાણી ભરાણું હોય ને એના કારણે મીઠું થોડુંક પીલું હોય ભીનું હોય ને એના કારણે તમારા પગમાં ચોટી જાય ને પછી ખારસ ખારસ થઈ જાય એવી રીતે બધું થાય તમાર પગ ધોળા ધોળા થઈ જાય ને એવી રીતે મજા ના આવે મળ એક ટ હ જાન્યવારી
અને ત્યાં પાણી પણ ઘણું ખારું હોય છે ને
હા જે પાણી હોય એ મીઠાનું રણ હોય છે હો ને એક પ્રકારનું ત્યા ત્યાં આપડે જે ખાલી મીઠાને કયો ક્યોરિફાય કરીએ ને આપડે તો કમ્પ્લીટ આપણેે ખાવા લાયક મીઠું થઈ જાય એવું મીઠું હોય છે ત્યાં. પછી
હા ત્યાં પણ આપણેે જવાનું પ્રોગ્રામ બનાવીશું અને બીજું એક બીજું કઈ આ પર્વતીય વિસ્ તાર હોય તો મને જ જણાવજો કારણ કે કેવા વિસ્તારોમાં મને જવાની ખુબ મજા આવે છે.
તો ત્યાં એ તમને મેં જણાવ્યું ને એનાથી પછી એ મીઠા રણથી સફેદ રણ હોય ને જે કચ્છનું એનાથી નજીક જ છે એક કાળો ડુંગર કરીને. તો ત્યાં ખબર નહ શું છે તો મેગ્નેટિક વેવ છે કે શું તો તમારે જો તમે એ ડુંગર ઉપર તમારી ગાડી રાખો ને તમે તો ગાડી ધીરે ધીરે ઓટોમેટિક ઉપ પર ચડે તમારી ગાડી એવું છે બોલો.
એવું એમ. હા તે લગભગ તો પર્વત છે તેના ગુરુત્વાકર્ષણને કારણે લગભગ થતું હોય બાકી તો મને કઈ ખબર નથી.
એમને પર્વત છે ને તો ચડાણ આવે ચડાણમાં ગાડી ઉપર કેવી રીતે ચડે નીચે રગડે એક સમય પરંતુ એમાં ગાડી જો તમે એને હેન્ડ બ્રેક ના મારેલી હોય ને તો અને ગાડી ટાળમાં હોય ને તો પાછી પડવાની ગાડી તો એ ગાડી પાછી ના પડે તમારી ઓટોમેટિક ધીરે ધીરે ઉપર ચડે જાય ચડ જાય તમને હોમ બહુ ફીલ ના થાય પરંતુ તમે અડધો કલાક એક જગ્યા ઉપર મૂકી અને અડધો કલાક ત પછી તમે એ જગ્યા ઉપર જુઓ ને તો તમારી ગાડી થોડીક આગળ ચડી ગય હો તમને ઓમ અંદાજો ના આવે ધીરે ધીરે ચાડે ને એટલે. પરંતુ આવું મેં સાંભળ્યું છે એવુ તો નથી પરંતુ આવું મેં સાંભળ્યું છે અમારે કુટુંબીજનોમાં જે ગયા હતા ને બે ત્રણ મેમ્બરે એ એ આવું કેતા હતા કે ડુંગર ની એવી ખાસિયત છે કે તમારી આપડી ગાડી હોય ને જે ઓટોમેટિક ઉપર ચડે.
હા મેં પણ એલું સાંભળેલું છે તેના કારણે.
જવાની તો ખુબ ઈછ ઈચ્છા છે. આપડે ભેગા થઈએ મળીએ પ્લાન કરીએ પછી જઈએ.
હા પછી જઈ શકીએ. આપડે કાલે લગભગ ફ્રી જ છું. કાલે આપડે ભેગા થઈએ પાટણમાં.
ઓકે તો આ કાલે હું પણ આવી જાઉં તો તમે આપડે ભેગા થઈને પ્લાન બનાવીએ.
હા પલાન બનાવીને બીજા મિત મિત્રોને પણ જાણકારી હોય તો કરી લેજો આપણે. કોને કોને જવું તમને ખબર છે?
હા એટલે આપડે આપડા જ મિત્રોના ગ્રુપ સર્કલ ફ્રેન્ડ સર્કલ સાથે જઈએ ને તો જ મજા આવે. નહીતર આપડે બે એલા કે એવી રીતે જઈએ તો મજા ના આવે એટલે.
હા તો ત્રણ ચાર મિત્રોને પણ તૈયાર કરીશું. તેના કારણે એ બધા સાથે જઈએ તો સારો લાગે.
હા મજા. ચોક્કસ. સાર. સારુંબાય.
હા.